હા મારો અવાજ આવે છે.
હા તમારો આવે છે. હા કોમ્પ્લીટ
શું કરી રહ્યા છો હાલ
કઈ નઈ બસ મારા મામાના ઘરે આવ્યા હતા વાસણ
વાસણા આવે છે એમ
હા હા
એવું એમ સારું સારું અમારી પાસે એક યોજના છે તમારે યોજના નો જ લાભ લેવો હોય તો તમને વાત કરું
હા કઈ યોજના
હા આ એક મધ્યવર્ગીય પરિવાર માટે સરકારે એક નવી યોજના બહાર પાડી છે. ગર્ભ આવા યોજના તમને ખબર હોય તો જેમાં અમે સરકાર તમને ઘર બનાાવવા મા ટે એક લાભ આપે છે. રકમ આપે છે જેથી થી તમે પોતારું ઘર પણ બનાવી શકો છો સારી રીતે જેમાં તમને સરકાર સારો લાભ આપે છે. તમને તમે કહો તો હું તમને વધુ માહિતી આપું તમારે જો ઘર બનાવવા ય ઈછા હોય તો તમે મને કહો.
હા મારી ઈચ્છા તો છે પણ તેમાં મને અલગ અલગ રીતે તમે જણાવો એને શું ફાયદો થાય.
હા હું તમને તેને વિશે વધુ ડિટેલમાં માહિતી આપો આ પ્રધાનમંત્રી આવાસ યોજના એના વિશેે માહિતી તમને આપતા કહું કે આ ભારસ સરકારની એક મહત્વની યોજના છે તેનો હેતુ ગ તબ અને મધ્ય વર્ગના લોકોના પાકા અને સુવિધા વાળથ બનાવી આપવાનો છે તેના જે મુખ્ય હેતુ ને તે દરેક પરિવારને પાકું ઘર મળી રહે. ઘર સાથે વીજળી પાણી શૌચાલયને મૂળભૂત સુ પ્રાથમિક જરૂરિયાતો છે તે પણ પૂરી પાડવાનો સરકાર નો હેતુ છે આર્થિક રીતે નબળા વર્ગ ઘર બનાવવા સહાયમાં આપવી તે એક મેન હેતુ છે આ યોજનાનો આ યોજના બે રીતે બહાર પાડવામાં આવે છે તે ગ્રામીણ ગ્રામીણ લોકોને ઘર બનાવી આપવાના અને જે શહેરમાં રહેતા હો તેમણે પણ કરર બનાવી આપવાના આમાં જે અરજદાર પાસે પાકું મકાન હોવું જોઈએ નહીિ જો જેની પાસે બાકુમત મકાન હશે તો તેને ઘર બનાવી આપવામાં આવશે નહી આ લાભ ને કોને મળી શકે કે તમને જણાવતું તો આ ઘ બનાવ આર્થિક રીતે જે અને નાણાકીય રીતે સહાય આપ આપવામાં આવે છે આક્ષેણી માં હોમલોન ન વ્યાજ સબસડી મળે છે એટલે કે હવે તમે જો આ ઘર બનાવવા માંગતા હોય તો સરકાર તમને નાણાકીય રીતે સહાય આપશે જે તમારે ઘરની બજેટ છે તે પ્રમાણે તમને સહાય મળશે અને પછી જે તમે લોન લે શો તેની પર પણ સબસિડી આપવામાં આવશે બીજી અન્ય સુવિધાઓ પણ છે જેના પર તમને સહાય આપવામાં આવશે એટલે તમારે જો તમારે જો ઈચ્છા હોય તો તમે મને વધુ માહિતી આપો તમારે તમે કેવા વર્ગમાં આવો છો કેવું ઘર છે તમારું
હા મને એક યોજના વિશે થોડીક માહિતી છે તો હું એમને તમને થોડી આપી શકું અને મુંક તમને એક યોજના એટલે કોઈ પણ કાર્ય સફળતા પૂર્ક પણ એ કરવા માટે ઉપયોગી થાય છે જે અગાઉથી કરવામાં આવ જે વિચારસરણી અને આયોજન કોઈ પણ વ્યક્તિ સંસ્થા અથવા કે સરકાર જ્યારે કોઈ મોટું કાર્ય હાથ ધરે છે ત્યારે યોગ્ય અને તે યોજના બનાવવાની ખૂબ જ જરૂરી બનતી હોય છે જે એ યોજના દ્વારા કાર્યની દિશા સમય ખર્ચ અને જરૂરી સાધનો વિશે સ્પષ્ટતા મળે છે સારી યોજના કાર્યને સરળ વ્યવસ્થાને અને અસરકારક બનાવે છે જો કોઈ કાર્ય વગર જઈએં જેના બનાવતું હોય તેને એ વસ્તુ કરવામાં આવે છે જે સમય પૈસા અને મહેનતનો બગાડ થતો અને શક્યતા વધી જતી હોય છે તે સરળ પ્રમાણે
તમે તમારા ઘર વિશે માહિતી આપો કે તમારા ઘર કેવા છે એ પ્રમાણે હું તમને કહું
હા અમારું મીડિયમ ઘર છે મીડિયમ ક્લાસમાં લોકો રહીએ છીએ અને અમારા જે કૌટુંબિક ઐતિહાસિક છે જે લોકો એ બહુ ગરીબ લોકો છે અને સાદા અને કાચા મ મકાનમાં રહીએ છે
તમે પણ ગ્રામીણ વિસ્તાર ગ્રામીણ વિસ્તાર માંથી આવો છો ને તમારી જમીન જમીન કેટલી છે તમારે
મારા બાપ દાદા પ્રમાણે એક એક છોકરાને આપેલી છે જે એક એક વગો આવેલી છે અને તેમાંથી પણ અમે નાના નાના ઘર બનાવ્યા છે તો એક વગો અરે પૂરી નહીિ જેમ કે તમે આ યોજના વિશે તો જાણતા હશો કે જેમ કે કોકના ઘરે જતા હશો તો ફરતા જશો હ
વાત કરી કે તમારે એક વિકા કરતા ઓછી જમીન છે એ રીતે અમને માહિતી મળે કે તમે યાદ આિક રીતે વધુ નબળાશું એટલે સર કર માહિત નો લાભ આ લાભ એવી રીતે આવે છે જે વધુ નબળા હોય તેમને વધુ લાભ મળે છે અને જે ઓછા હોય તમારી પાસે જો પશુ પાલન કરવું હોય અને પશુપાલન કરવા માટે જો પૈસા ના હોય તો સરકાર તમને પશુપાલન ખરીદવા પશુપાલનની લોન પર પણ સબસીિડી આપે છે હાલમાં જ એક યોજના ચાલી રહી છે પશુપાલન જે ટોપ યોજના જેમાં પશુપાલનોને જે ગ ગમેણ હોય છે તે બનાવા માટે માટે સરકાર તેમને સબસીિડી આપે છે જેમાં તેમાં તેનું મૂલ્ય દસ હજાર જેટલું હોય છે તમે જો તમારા તબેલામાં જે ગર્મેન્ટ બરાામત હોય તો તેમાં તમારી પાસે તે તબેલો હોવો જો જોઈએ તો ગવર્મેન્ટ સરકાર તમને બનાવી આપશે તમને દસ દ હજાર સુધીની સબસીિડી મળશે તમારે તે એક ગા ગ્રામ પંચાયતમાં છે ફોર્મ ભરાવાનું રહેેશે જેથી તને સારો લાભ મળી શકે
હા સરકાર ઘણી યોજનાઓ બહાર પાડતી હોય છે કે જેમ કે હોમ લોન પછી જે તબેલા લોન મળ હોય છે અને સરકાર ઘણી સહાય બહાર પાડે છે જેમ આપણે લોન લઈ શકીએ આપણે યોજના નો લાભ લઈ શકીએ જેમ કે સર
હા તો તમે જો ઈચ્છ હોય કે તમારે આ યોજના નો લાભ લેવો હોય તો તમારે ગ્રામ પંચાયતમાં જઈ ફોર્મ ભરવાનું રહેશે તેમાં તમારું આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે ડિટેલ માંગશે ફોર્મ ભરી તમારે એક અઠવાડિયા જેટલું લાહ રાહ જોવી પડશે પછી તે કેન્દ્ર સરકાર પાસે જશે તે સબમિટ કરવામાં આવશે પછી તમને ફરીથી એક મહિના જેવી રાહ જોશું એટલે તમને તમારા ખાતામા તમારા પૈસા આવી જશે દસ હજાર સુધી તમને લાભ મળશે આ સહાય નો પ્રધામંત્રી ગ્રામીણ તબે હા. તપયોજનામાંથી જો તમે ઈચ્છતા હોય તો તમે મને કહો કે તમે જો પશુપાલન કરતા હોય તો
હા અમે પશુપાલન નું કરીએ છીએ પણ મારા કાચા જેમ કે મારા યોજના પ્રમાણે કોઈ મારે કશું કરેલું નહી એમ કાચા તબેલા છે. અને જેમ જે પગાર દૂધ ન પગાર આવતો હોય તેમાંથી બનાવવામાં આવેલું છે જેમાંથી નાનું મોટું જે એક પતરા નાખેલા છે તાંભલા ઉભા કરેલા એમ નાનો તબેલો બનાવવામાં આવેલો છે તેમાં અમે અમારા પશુપાલન ત્યાં તેમાં રાખતા હોય છે.
હા હા તો તમારે પેલા શું કરવું પડશે. કે તમારે એક નાનો તબેલો બનાવવો પડશે તેથી માપ ના હોવું જે પછી તમને છે ગ તેમાં પણ અમને સબસીડી આપીશું તેમાં પણ રાહત મળશે તમને તમારે તેમાં પણ વધુ ખર્ચો નહીં કર તો પછી તે તબેલો ભણી જાય પછી તમારે જે અમે વાત કરી કે તમારી જે ટપ યોજના છે તેનો લાભ મળી શકે છે જો દસ હજાર સુધીનો લાભ મળે છે સરકાર તરફથી પછી તમને તે લાભ મળશે અને કરની વાત કરી તો તે ઘરનો લાભ લેવા માટે તમારે પાકા મ મકાન ના હોવા જોઈએ અને એક વિકાથી બે વિકા જેટલી જમીન જ હોવી જોઈએ જો વધુ જમીન હશે તો પણ તમને લાભ મળશે નહી અને જે તમારું ઘર છે
સરકાર અ મુુકના
ઘરનો ફોટો અને જે જે જગ્યાએ ઘર બા બનાવવાનું છે તે ઘર જગ્યા સાથે તમારો ફોટો હોવો જોઈએ તો તમને લાભ મળે
હા ઘણા સરકારો બહાર યોજના પાડતી હોય છે જેમ કે હું તમે થોડીક એ વિશે માહિતી આપી શકું કે સરકાર પણ દેશ માટે રાજ્ય વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે શિક્ષણ આરોગ્ય ખેતી રોજગાર ગરીબી ની નિવારણ અને મહિલા સંસ્થાઓની સશક્તિકરણ આરોગ્ય ખેતી જેમ કે રોજગાર જેવા ક્ષેત્રો અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે એ આ યોજનાઓનો મુખ્ય હેતુ લોકોના જીવન ધોરણમાં સુધારો લાવો અને સમાજના સર્વાંગી વિકાસ પ્રોત્સાહનના આપવાનો હોય છે જે આપણે લોકોને પ્રોત્સાહન આપીએ ત્યારે જે યોજનામાં જોડાતા હોય છે અને યોજનાનો લાભ લઈ શકતા હોય છે જેમ અલગ અલગ આ યોજનાઓ જે અઠોવા સરકાર પૂરતી પાડે છે જેમ અલગ અલગ મધ્યમ લોકોગ ના વર્ગોના જેમ ગરીબી પ્રમાણે સરકાર પૂરતો ખર્ચો પૂરો પાડતી એને યોજના પણ એક યોજના અને લોન કહેવામાં આવે છે
હા તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વૃદ્ધ દાદી દાદીઓ રહે છે
હા અમારા ઘરમાં છે વૃદ્ધ એક દાદા છે
હા તો તેમની માટે એક સરકારે બીજી પણ યોજના બહાર પાડેલ છે અટલ પેન્શન યોજના તેમાં જે વૃ્ધો લોકો છે. તેમને દર મહિને પેન્શન મળે છે અટલ પેન્શન યોજના ભારત સરકાર દ્વારા બે હજાર પંદર થી શરૂ કરવામાં આવી હતી પણ આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં જે વૃદ્ધા વૃદ્ધો રહે છે. જેમને કશું કમાણી નથી હોતી. તેમને સરકાર પેન્શન આપે છે દર મહિને તેનો ઉદ્દેશ્ય છ કે વૃત્ત વૃદ્ધોને આર્થિક રીતે નબળાતા જે દૂર જાય છે. અને તેમને સુરક્ષા મળે છે લોકોમાં બચત કરવાની તે વિકસાય છે. આપવામાં જે ઉંમર હતી આરતી. ચાળસ વાર હોવી જોઈએ અને પોસ્ટ ઓફિસમાં ખાતું હોવું જરૂરી છે. આ લાભ કોને મળે છે ખબર છે તમને જે સાઈઠ વર્ષની ઉમર પછી દર મહિને એક હજારથી બે હજાર સુધી પેન્શન મળી શકે છે. તમારા ઘરમાં જે લો વૃદ્ધ માણસો છે તેમની ઉંમર સાઈઠ વર્ષથી હો ઉપર હોવે જઈએ. એમને દર મહિને એક હજારથી પાંચ હજાર સુધીનું પેન્શન મળવા પાત્ર રેહશે અરજી તમારે કરાવી હોય તો તમારે પોસ્ટ ઓફિસમાં જવાનુ ત્યા અટન પેન્શન યોજનાનુ ફોર્મ ભરી દેવાનું આધારકાર્ડ અને બેન્ક એકા ડિટેલ આપવાની રહેશે. પછી તમે જે ડિટેલ આપશો પછી તમારે મહિના પછી તમારી અટલ પેન્શન યોજનાનું પેન્શન તેના મા
હા એક યોજના હોય એટલે એક હું તમાને એક લાંબી થોડીક વાત કરી શકું જે સરકારો અમુક યોજનાઓ આપતી હોય છે જે અમુક અમુક ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહી થતા હો હતા જેમ ગરીબ લોકોને પૂરતા ડોક્યુમેન્ટ નહી હોતા કઈક ને કઈક તો આધારકાર્ડમાં નામ મિ સ્ટેક હોય જાતિનું પ્રમાણ મિસ્ટિક હોય ક્રિમિનલનુ મિસ્ટેક હોય ચૂંટણી કડ મિસ્ટેક હોય એમ અલગ અલગ પ્રમાણે એ મિસ્ટેકમાં હોય છે એ પૂરતું કામ પણ નથી કરી શકતા જેમ કે આપડ વૃદ્ધા લોકો ન જે નામ ચારવા જઈએ તો આપણે પૂરતો ત્યાં સિક્કો અંદર જે અંગૂઠાની અંદર જે સહી લેવાની હોય છે જે પૂરી મળતી નથી અને તે તેમમને જે રેખાઓ હોય છે ભૂખાયેલી હોય છે જેમ અલગ અલગ રીતે એ કરવામાં આવતું હોય છે. અને એ પ્રમાણે નામે નહી સુધરતા અને બધું જે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા હોઈએ છીએ પૂરતા વેરિફિકેશન નહી થતા હોતા જેમ કે ઘણા લોકો છે એ બાકી રહી જતા હોય છે. અને એનું જીવન ધોરણ પણ નિ ચું જતું હોય છે કાયમી સર